હલો- હલો.
હા હા થઈયું થઈ ગયું.
હા હયાર પેલા પૂરા થઈ ગયા હ હું કરું. મારા હા. એમ આ પાંચ બીજા પાંચ. કઈતી વાત કરે યાર ના. મારા તણ અમતાઈ ગયા.
ઉપડ્યા વગર કોલ જ રિસીવ ન થતો તાર.
એક તારો એકબીજા કોઈ નતો એકબીજા આપ બી એક ટ્રાય કર મે કઈ
હા જવાબ દેન હાવ કર. હ હમણાં હ ગાઈલોન. અરે કોલેજ જઈ ને હમણાં રૂમમાં ગયેલો લે. ક્રિકેટ રમમાં ગયેલો ઈમાં તારો હેને બિકોણી હતી ત હારી ના ટુર્નામેન્ટ નતી.
તો
ખાલી એમજ ત્રણ ચાર મે ચાર ટીમો હતી તો ત્રિકોણી રમેલા ત્રિકોણી રમચેલા
એટલે
ત્રિકોણી એટલે ત્રણ ટીમ હતી એમ તો હે ને જે જીતે એને ફાઈનલમાં જવાનું અંતર એલે હરી ગયા એલે જવા દેને.
એલે હમણાં હું હે ને પેલી ઓવરમાં જ આઉટ થઈશું. સાત સાત રન મારીને આઉટ થઈ ગયો એટલે
એવ હા કઈને ટીમ ગ કઈને ટીમ ગ
એટલે અમારે મારે દોસ્ત. અહી ગરાડુ ની ગરાડુ ગામ છે
હા.
તો ફાઈનલમાં ગઈ હવે ચાર ટીમો થઈ જ છે તમ અમુ તો આવતાર્યા એલે
હા તો હવે આવતર હવે પાછું કારથી તમારું ટુર્નામેન્ટ ચાલ થા
હઉ કાલે કાલે પાછી ચાલુ થય ગા કાલે પાછું રમાય ના હઓ અમારી ટીમ છે ને આવકા ના એટલે ટુર્નામેન્ટ થોડી ચાલતીલી ખાલી રમજે લા લે ખાલી તારે
હઓ ફાઈનલ.
હા ફાઈનલ એટલે મતલબ ત્રિકોણી થી ફાઈનલ તો હાઓ એ રમેગા ત્રણ ચાર ટીમ હતી કે તો અમે નીકળી ગ્યા બીજી ટીમ રમે ગમેગા હા. અમારી ટીમ નીકળી ગ્યા ઓ કાલે પાછા નવેસર થી ચાલુું રંગ રે
એવુ એક દી માં કેટલી મેચ રમાય કેટલી મેચ એક દિવસ
હા હું તો એક જમેલો લે હું પાછળ થી હમણાં
હમ્મ.
આમ
હલો.
પરતુ હલો.
હું કઈ ની આજ હા હા કમ્પ્લેટ અવાજ આયો. આહા મારે આજે મોજ કોલેજ ની આયો. હા આવે પણ કોઈ વારય મચકાઈ જાય. હલો હ
હલો. કોલેજ કેમ ની આયો ઘઘર
આજ ઘેર કામ હતું યાર ગવાળીયા હેલી કરવાના હતા ખેતર ખાલી કરવાનું હતું. ગાવળીયા નીંદવાના હતા. આજ કિક હાલ હાલ કર હો
કરીદેતા
હા હજી થો થોડાક બાકી રહીયા ગ્યા છે.
તો કાલે ની આવે કોલેજ.
ના કાલે આયો પચીસ ટકા જ બાકી રહ્યા છે વધાર નઈ પંચતેર થ પૂરા કર લીધા
હમ્મ હા.
અચ્છા એક મિનટ હ
હા.
બોલ
હું થયું
કઈ નહી તો દેખતે લગા ફોનમાં.
હાજ બધા આયા ન કિ. રાહુલ સ
હમ્મ.
હા એટલે સ્કૂલ ની નજીક જ ઘેર છે એમ
હમ્મ.
હલો.
હ કઈ મારી હા મારી હાથે વાત કર ને બીજા હાથે
તને જ કઉ છું લે
ગણેશ કલેને જાય ઘર છે
હ મારે સ્કૂલ ની સ્કૂલ ની નજીક છે અમારું ઘરે એમ.
કેટલાક દિવસે
હા એટલે નજીક જ એટલે આ દેખા આ મતલબ કેટલું હે ને. હા કેટલું મીટર હોય ગ વીસ ફૂટ દૂર હોય ખાલી
હા
અરા ર નજીક જ છે
અમારે થોડું દૂર છે.
બરાબર હર એક થી પાંચ સુધી સ્કૂલે તાર
મારે ત્યાં આઠી છે તોય ભણ્યો એ તો હ હ બણિયા
ના અહી નથી ભણ્યો ના નથી ભણ્યો તો બહાર જ ભણે છે. ત સુક્ષસર માં લેમાં મતલબ સુક્ષસરમાં સ્કૂલો છે બધી ઘણી ત ભણેલું હમ
તમારા ગામમાં જ ભણ્યા છે એ ત્યાં.
ગામ માં એડમિશન લીધેલું પણ હે ને ડાયરેક્ટ જતો રહ્યો બીજી સ્કૂલમાં હ ને પ્રાઇવેટ સ્કૂલમાં
એમ કેમ જતો યાર
એટલે મતલબ અહીંથી સટી ડાયરેક્ટ લ‌ઇ ત‌ઈ અ એય ભણ્યો નથી એમ પેલા.
હમ મે તો હ કઈવી ન કરીરી હલો મેં તો આ એક કે આઠ હા
મેં તો ક્યાંક મારા ગામમાં કર્યુંને પછી આવી રહ્યો ને નવથી બાર ઘરવાળા એ કર્યું.
બબર કોલી ના જોવા બરાબર મે તો કેટલી આખી નવ નવ. સ્કૂલો બદલીશ સે નવ.
હમ નાવેવંત કઈ રીતે એક એકક ધોર બલી એ દ હ
તો દે પેલાને આ ગામની સ્કૂલમાં પેલા તો લાલીબા મતલબ મતલબ લાલબા સ્કૂલ છે એ એને એક પેલું બીજું
હા હમ પછી
હાઈ સ્કૂલ છે બીજી પછી હે ને પાછમું પાછું ગામની સ્કૂલે પાંચમું ગામની સ્કૂલે. હા પછી ચઠ્ઠું હે ને અ વીરપુર આશ્રમમાં હા પછી હે ને હા પાંચમું અ ગામની સ્કૂલે.
હ છ તાણ થઈ
હા હા પછી હે ને આ ચ ઠો એ ને વીરપુર વીરપુર છઠઠું વીરપુર હ પછી સાતમું હે ને આ કઈ લ ભલે કોસિંગ
હ
બલ્યા ક્રોષ પ પછી એને આઠમ પાછું બીજી સ્કૂલમાં શું નામ છે એલે ઓમ
નવ અ પાંચ ને છ
છ છ થાય પછી એને નવમું નવમું કર્યું પાછળ. નતન નૂતન સરકારી સ્કૂલ છે
ના આ કેટલી છે ને સાત સાત થઈ
પછી દસ દસમું હે ને અહી શું કે તે હા અ ાર હ નામ ભી ભૂલીલા અલ્ ાર નામ ભી ભૂલી ગ બોલ શું નામ હતું
હમ
નાલધામ નાલંદધામ કર્યું દસમું દસમું નાલંદધામ અગિયાર મુ અગિયાર મુ તો ગાંધીનગર ગેલો ગાંધી ગાંધીનગર થી પાછો એટલે ગાી ગાંધીનગરમાંગિયાર હું ભણ્યો નહી મળે પણ તંઈ ગયો પછી એને અઠવાડિયેણ્યો પછ પાછો દાહોદ
હા તો દસ થઈ ગય ને
હા તો દાહોદ કઈ પછી હજુ અગિયાર માં પછીને દાહોદ થી પાછો આવ્યો નૂતન માં
દસ દસ કર જતો તો
તારે તો બધી સ્કૂલ ઘણી બદલી છે પછી પછી આવ્યો છું અહી એક એક ધોરણ સ્કૂલમાં ના કોલેજમાં હ કોલેજ મની બદલા એટલે એમ બી બદલ
તો સારુંહ કૈ તે કૈ તે બદલાતું રહે હ હબ
ગણેશ પ્ર બદલી હલો
બેજ બદલી બેજ બદલી વધારેની
હમ બરાબર અરે જવા દેને હું હા અને હા પેલા એ કોલેજ આવી ગઈ તારે
મારે તો કાકકશે પહેલા બનેને પહેલી તારીકે આવી એટલે યાદ બ રહી ગઈ
ઓ તારી મારતો હજી નાને તારી ડુફા
ચસ મ તયા
હારે જદેન હજ ચેક કર ક ું પડે મારે પાછો જોઈન્ટ ખાતોું છે મારે તો પપ્પા
એો
તો દે ભલે હજુ અલગ નથી કરાયું
મંતપેયાદીી ર ગ મારો તારીખ આવીતે દ નની
કેટલા કેટલા પડેલા
સાત હજાર એકસો સાહઠ લાગે મતલબ કે એકસો સાહીઠ હતા હ બધા હતા એટલા કકતા સાત હજાર પ્લસ હતા એમ મા હમ
અરે મારે હ ચેક કરાવવા જવું પડે સુસર તો હ એટલે ખાું અલગ કરવાનું છે આપડ પપ્પા કે છે હમણા શું કરવાનું અલગાવી ને એમ કે
હમ બેંકમાં નવ ખા ખોલ લે
અરે નવું ના કે છે પપ્પા હમણાં નવું તારે શું કરવાનું છે ખોલીને એમ કે નવું ભી નાકે છે અલગ કરવા ભી નાકેછે કરવાનું હું
હ મારું ખાતે તમારા ખબર નામ ચાલે ઓનલાઈન બધું
બરાબર
હમ
ઓનલાઈન મારે જ નથી ચાલતું હ
હ મારું બી નથી ચલતું મારા પપ્પા નામ ચાલે છે
હ બરાબર
હમ કાલ તો મારા કોઈ છોરી ના ફોન આવેલો ય ઓલમ હતી
મારે બી આવેલો હમણાં હવાનો પણ કટ જ મતલબ હને ઉપર તો જ નહી મળે તયાર
મા એમ ફતેહપુરા ને આવેલું
હ ફતેહપુરા ન હા હ બર હા બરાબર.
એ કતા હું પેલા ફોટા માં જઈ ને બધાને ડ્રાઈય મારી જીવ વાડે
જા બધાને કોલ કરતા શું છે એવા વાત જ કરવાની છે ને આપડે
હા બરાબર હું બી ટ્રાય માર એમ તો
આમ બધાને બધા આપડે મતલબ જોડાય છે ને એને બધાને જ કરવાનો છે મારે બી એમ જ કરવો હોય
હા અમ તો થ કરની
આમ
હમ તકીરારે કઈ ભી કરવીું પડે હું બી ના ફ કરવાના છે ટ્રાય કર કેટલાક નંબર સદરોરો ઘણા રિજેક્ટ થઈને ગ્રુપમાંં આવયા કાઈ
માં મેસેજ ભી ભારે આવી રહ્યા છે
હા પેલા કઈ ના કને આવડતું નીતિ સાહેબ શીખાડી રા પણ ડાયરેક્ટ ફોન કરી દીધ હું વાંધો ગ્રુપ માં ધડાધડ કરીએ
યવરાજ ને હાય યવરાજ ને યુરાજને આવડત યુરાજ ભડવાડ
હા ભરવાડ ને
હા
તે એ દિવસ સાથેહતો ને તો બી ક એમ નીક્યું હોય ને
ખબર નહી હાતે હા તો નઈ આવડે એમ કે છે જાણે
હવેયાર એવુ અનેક ચોર હ ક કમ્પ્લેટ કરીને ગ્રુપમાં મે દ હું બ મવા આ એકરી તોે પૂરા કરીને ગ્રુપમાં ના દીધો હા એવું એક આવ્યો છે પાંચ પાંચ પૂરા કરી લીધા હું બી મે વાર હોયો એ નામ ખબર ન યાર
હાર હું બી કરું ચાલ બીજન ચાલ મેં કરું બીજન હે એહો એહો હ
હા જરૂ હા
એ હો હા
એક મિનટ હાલો હલો હ બર બાર મિનિટ હવે એક જ મનિટ રેવા દેને અને ઘડી પૂરો થઈ જાય એની જાતે કટ થવા દ એટલે પૂરી રીતે પ ચાવ લેવાના હ હમ્મ એ માતા હતા ગેટલાાર ર
આવી વાત કરીે તોં એક હ
હા યાર ફોન ઉપાડવામાં તકલીક થઈ જશે
એલે ફોન બી નું પડતો કેમ હ બરાબર
હા એમ લોડિંગ વધાર વતાડે
હા અમ
હમ્મ હલે પાંચ સેકન્ડ બાકી છે
હા હડ હડ
હુ કે
અ આ કુકડા છે એલે
અરે આમાં તો બાર મિનિટ પ્લાસ થઈ ગયા
તાય ગ પ્લ
બહ હા હ હ સરારખી